હલો.
હવે અવાજ.
અવાજ આવે.
હા.
હા બરાર પડે છે.
હા અન્યતા.
કેટલે વર્યા થોડ
ટાટા છાટા હતા સમય
એવું કે અમારે અત્યારે જ એકઝપ્ટ મારી ગયા છે.
હમ હમ
હ કેટલી રોપાઈ વા છે.
હા.
અ અજ કટલો રોપાયુ. કેની રઈશું.
આજે બાકીટલ રઈતું પી વશે તે. એટલે જુવાર કેંડા મારો ને તે કી
એટલે જુવારો કરે કે
ગવડા હારું
હા હા હા એટલે જીવાર કાપીને પછી રોપવાના કે પછી જુવાર અલગે જ હમ.
હા.
જુવાર કાપીને રોપવાના છે ને તેઓ.
ન ભાત તો તેમાં રોપવાના જ કે ને એ જુવારો બધી કાપી લખવાના એમ એટલે પછી એમાં કાદવ પડી જાય ને તો એટલે પછી ભાતરતા ન હોય.
તે જ ને જુવાર કાપીને બસ રોપવાના હોય
હ એટલે કાલે તે તમે કેંડા ખોજ પાપ લેગ લ ને તો અહીયા એક જણ કે એને જમીન માંથી ગટલે કે એ કેતો કે પાઈપ ફેડડી મ જરાક મેં કાદો પડનો છે એમ તો તેમાં સવારે ફેડવું પછી બીજી વાર કપ્પા જયા કર
કેટલાક એણામાં કરી લેજેવાત હમ
એક બે ત્રણ ત્રણ કેંડામાં
કેટલા ગુના કેણા કે પછી બહાર
ભગા હતા કેટલા મતા ખબર ભ ને
વિસ વિસ બહાય વિગો થાય
વીસ મહ એટલે
વીસ વાહાર એટલે કે એવી તો ખબર ત્યારે મમ્મીને
અરે તું મને એક્સપ્લેન કર ને મેં કાલે તને
જો મારી વાત હાભળ જો એલે કે ના હ કપડે કેમન આપતી જમીન ખબર
હમ
જમીન આપડે કેમ ફૂટમાં માપીએ
હા
તેમં ખતર છેને બ હામ પ મ પાઈ છે. કાડોળ પાડવા વાળા ખબર ભાવ કે એક વાહના હો રૂપિયા એ હે બહુ રૂપિયા એ ગટ
એવું તો અમારા બાજુ એવું ચાલે કે
તો તમારી બાજુ કેવું ચાલે તો
અમરવાાજી ચાલે અમાર અરજી કલાક પર ચાલે કલાક હા આઠો રૂપિયા નવો રૂપિયા હમણાં તો કદાચ હજાર રૂપિયા ભી હે
એવું અમ તો વાહ્ય પ્રમાણે ચાાલ છે વાહન હારતી વાહન બહતીમ
બહુ સસ્તા હતા તમારા વચ્ચે તો કાદવ પાડે
વાહા પ્રમાણે પણ ભાઈ એટલા થ એ જ રહી પણ તમારા કલાકને જર બેરે તમારે વાહે વાહે એટલે વાહાર પ્રમાણે ગણવા જાય ને તમારુંજન
વા અ વીઘા એટલે કેટલા આપડો એક રૂમ જેટલા કે રૂમ થી મોટા થઇ જાય
બજાઈ ઉન્મેને જો તટ બહાર સાત આપડો કોલેજ નો રૂમ છે ને હ એટલ આપડ પાંચ વાહનો કણ આવે કોલેજ રૂમસ છે
હા
એટલો રૂમ પાંચ વાના કેણ એટલું આવે એટલા તે ચાર ગણવાના
એટલે ચાર ગણવા
હા એટલે એક વા એક વગું થાય
બરાબર
હ તો તમારા ખેતર કેટલા મોટા
એટલે આપડે જો કોલેજ નો રૂમ છે ને
હા
એટલાક કેટલાક ડાબરા છે
એટલા એટલા કેટલા
ત્રણ ડાબરાને એક નીચે ચોથું
હ એમાં ત્રણમાં જુવાર છે બાકીના બધા માં તો જુવાર કપાસ ગ
એમની એટલે મીન્સ કેટ એટલે તમારા ટોટલ કેટલા છે સ્કૂલ એમ બધા મળીએ
એટલા એટલા પેલા મેં ચાર કીધા પછી ઉપરથી અમારા જે છે ને તે તને બતાવ ચાર ને પાંચમું છઠ્ઠું સાતમુ અને આઠ નવ ના દસેક જેવા ખરા એમ તેમાંથી એક રોપાઈ ગયું.
એટલે દસ તમારે તુ તો કેતા હતા પંદર માં રોપીયે
માટે એ બ આપે જો અમારા મોટા પપ્પા પેલાની રોપે કે ન દૂર રહીયું
હા હા એટલે કાકાવાને તમારા પોતાના ત દસે ને પોતાના દસ.
હા પોતાના દસ માની લે નહી પોતાના એમ મીન્સ કે- હા હા
લે એવી રીત ના અઢી અઢી વીઘાજી પલી જમીન ફરી થના
બાકી સાંભળણી આ જો પૂરી વાત સાંભળની તો છ સાંભળ બાકી કેટલા મોટા કેંડા કે મોટા કેંડામાં એક બે ચાર કેંડા મોટટા
આપણા કોલેજ ના રૂમ જેટલા.
હા એટલે એક વિઘા થઈ એક વિઘા ઉપર થઇ જાય
હા તે જ ને વિઘુ ઉપર એક વિગ
કેમ કે બે કેન્ડા જ બે કેન્ડામાં જ એક વિઘુ તો થઈ જાય.
હા તે યાર મને હમજી કે મે બે વિઘા બે વિઘા
એટલા કેંડા મારી ઘેર જે ઘેર હે પેલી સે તે અલગ
એમની આ તમે ત વાડી હ તેની નહી પૂછવા જમી
એટલે વાાડી માં આવું રોપે
વાડીમાં હડદઢ રોપેલી સ.
એવું કઈ બરમાસા કે પછી પેલી દેશી?
હુ?
બરમાસા કે દેશી?
એ કઈ બરમાસા?
જો હડદર બે પ્રકારની આવે હે મારી વા બરમાસા એટલે કેવી ખબર? મોટા મોટા ગાત થાય. જાડા જાડા અને એનો હંભાર રહી ને કાપે ને તો બુઆ તિરાની થાય
હા
હા ને દેશી એટલે કેવી તો ઘાતર એમ એટલે બરમસા કરતા થોડાક પેલા થાય મીડિયમ થાય. એની ફતે જે પેલું નીકળે તે ખબર આદુ માં કેમ ફતે આપડી આંગળી જે પટ પલી પતલી આવે એવું પતલી પતલી આવી ફ નહીને આપ એ જ ઉપરની છોલીય ને આપણામાં પ
અમારા દેશ જરાટ પણ તું જે બરમા સાતે ને એ એવી બી થાય પણ હું જમીન પર આધાર ને ખાતર પર આધાર
એવુ ની કઈ બે જાતની આવે બરમાસા ને દેશ અલગ અલગ જાતના બિયારણે જ આવે
અરે મારે ઘેરે જ બો પ્યારથી રોપે એ ફી જાય એજ પણ હું મારે અમુક કેટલી મોટી રહે મારી બે આંગળી જેટ તે અળદ રહે
હા તે એ તો પછી એ તો પછી મને ખબર જમીન પર બે હ તેના પર આથત થાય એટલે એ તો પછી અમુક મોટી થાય અમુક નાનો પાકે એ તો જમીન પર આધાર તેતો મને ખબર
ચીકાસળી જમીન રે ને તો પછી પતલી પતલી રે પણ હું રી વપરી જમીન રહેે ને તો મસ્ત મોટી મોટી હોજાય
એટલે મોટા થાય આપડા પંજા જેટલા જેટલા એક મોટા મોટો ઘા થઈ ગેલો
જેમકે એ તો વર્ષ કાઢે કે ની
એટલે જ કીધું આપડે પંજાબી એટલો મોટો મોટો ઘા થયે
પંજાબ જેટલા મોટા મોટા ગાંઠ હોયમાં
હા એ તો મને ખબર આટમે એમ પૂછ્યું એટલે કે એવી કેમ કોઈ જાત ની કેમ કે જે અમુક થોડાક પીળો ઓછો હોય અમુક એકદમ ડાર્ક પીળો આવે એમ
હ પછી કચુંરવું કે ને જ્યાં થી સફેદ હરદર આવે
હા થી ના મા કેવાય
આ કચૂરો એટલે આંબા વળદમાં જ આંબા અળદમાં જ આવે આંબા વળદ એકદમ નાન લી આવે તને ખબર
ખબર
હા તો તે આંબા હળદ ને આ આ હળદર ટાઈપ મા જ આવે પણ એ વ્હાઈટ આવે એમ
હા
એ બી સુંદામાં ને સુંદામાં આંબાળો જેમ ઉપયોગ થાય ને સેમ તેજ
હા તે હ જગ્યા બારત ની જઈ જાત આવે આ ભારત ની જ જાત કેહેવાય એને
હા પણ પેલી આંબા હળદ જેમતૂ બરમાસાને બધું કે ને
હા હા તો તુંજે કચ્ચું ઉડણ કીધું ને તુવે
હા
હા ત ને અમે પેલી તે પતલી આવી તે દેશી
બરાબર પણ તે આ આખ્ખી સફેદ આવે
હા ખબર મને આખી સફેદ આવે ગાંથ આવે આખી સફેદના ગાથ
ખાલી એના જે પેલા છાટલા આપડે સોલએ ને તે આદુના પ્રખાણ પૂરા પૂરા આવે
હા ખબર મને જોય લ કેમ કે મારી મામાને ક્યારે કરે એટલે મને ખબર
પછી અમારે ઘરે પતેડિયા બહુ કરતા બહુ થતા કેમ કે છાયડા માં કે ન કેરી માં કે ની પણ હવે ર જેારથી આવ ને ત્યારથી બધું બગાડી નાખે પેલું, બાકી બાકી એમાંથીને તેમાંથી ને એમ કરીને અગાડી તો બહુ ઇન્કમ આવતી હતી, હમણાં તો બહુ ઓછું આવે.
હા હા એ તમારી મામાન ઘેરો કરે
તે અગાડી હું સેવિંગ ની કરે તો સેવિંગ કરતા ને હમણાં ઘેર ની આવું રાની જોવા પડશે એમ તરત ને તરત બની જ જતે
હા, તો અત્યારે રાહ જોવા પડે એટલે?
હો અત્યારે રાહ જોવા પડે, અત્યારે હ પેલું નોંધેલું ને. તેને ચક્કરમા રાહ જોવ આપડું.
હા હા પૈસા થોડા થોડા પાસ થાય તો.
હા થોડી ઘણી માંગણી છે કે અઢી બે લાખ ની મદદ થઈ જાય, તો તેટલા ઓછ થા એમ
હા એટલે સેવિંગ ઝીરો સેવીંગ. સેવિંગ ઝીરો
હ હા અમારે અમારે સેવિંગ વસ્તુ અમારે મા ભાગ્ય જ આવે.
ત્યા બધુ
બધું યુઝજ થઇ જાય એમ.
સામાં એટું બધું.
ત્યાં અ એ એક અ કેમ. કે હમણાં તો કઈ મળેજ રી કે નહી, એકજ માંથી ઈન્કમ આવે, તો એ તો યુઝજ થઈ જાય.
ખેતી માંથીજ આવે તમારી સાથેે.
એ ખેતી માંથી તો હમણા આવતી જ નઈ મળે.
કેમ
ખેતી માં અમે કઈ નહી કરીએ કે જેનાથી ઇન્કમ આવે, અડધડ શેને હવે, એ પછી દિવાળી પેલા પાહે કધેહને. તેમાંથી આવહે, બાકી તો ખેતી માંથી ઇન્કમ અમારે કઈ નઈ આવે. ખેતી માંથી અમારે ભાત કેતા હો અમે કે વેચીએ થોડુંને, આ ભાત તો અમાર ત્યાંજ ચાલે, અમાર ત્યાંજ ચાલે.
આટલું બધું રોપે તો હો?
હા તો અમાર ત્યાં તમે જેમ આ પેલું કાય ને ટીપેલા રોટલા
હા
એવા તોત ત્યાં, એ એટલા જાડા ર ને તો એની બધાને બહુ જ રમત હતા એક ટાઈમમાં પ ચૌદ પંદર રોટલા બની.
હા તમારી ઘેર રોજ રોટલા તો વધારે બને એ તો ખરું, પણ તમે તો જુવાર નહી ખાઈ ને કે સાથે
ન ત તમે હુ ખબર તમે હુ તમારું કેવું ખબર અ તમે ની રાંધાને એક તા રોટલા તો રોટલા જ, ખીચડીને ભાત ને એઉ ની બને.
હા બનાવે ને તમારી ઘરે ઈડલી સાંભાર ને ખીચડી કાંતો દાળભાત બને. સવાર સાંજની એક સવારે દડભધ ખીચીલી હોઈ.
ને સાંજે?
સાંજે રોટલા સાતેેજ હોય, એટલે સવારે ઘણું રાી રાંધી લે. એટલે બચી લો એટલે ગરમ કરીને તેજ ઘટ થાઈ જાય એમ.
હા તો અમારે સવાર સાજ રાંધે એમ, હાંજે ખીચડી મોટા ભાગે રહી જ એમ
ઘણી વાર હમણા સાંજે રાંધીએ પણ ઈચ્છા થઈ હો તોજ
ને અમને દાળ ભાત વગર તો ચાલે જ નહી, એવું અમારે તો દાળભાત બનાવેલા જ રહે. ને અમ